હ એટલે હું વાત કરતો હતો ને આગળ એમ કે ફોન આવ્યો ને તો પેલો કોલ મેં ક એટલે કે હું કોલ કરું એમ એ એમ એના એના પાચ પૂરા કરવાશે ને એમ કે હું કોલ કરું હું વાંધો ની તો પછી મે મેં મેં એમ કે હુ બસ મેં એ કોલ કરી દીધો પેલો કોલ એમ તો પેલી વાત થઈ ગઈ તો ઓટો કોલ થઈ જાય સાત તો પચીસ સેકન્ડ જેવું થયુને ઑટો કોલ કોલ કટ થઈ ગયો એમ હા તો કોટ થઈ ગયો ને તો પછી મેં પાછો કર્યૉ એમ કે તમે કરો છો તો કે મારે કે નહી થાયને કે મારા ટાસ્ક પૂરા નહી થાય ને મે હુ મેં આજ જ શરૂઆત કરી છે મારા બધા ટાસ્ક બાકી જ છે એમ હું આ વાત કરી લઈ પછી પાછી તમે ત્રણ કોલ કરજો એમ
હા.
મારે પછી છોકરા ભણાવવાના હશે હા એટલે હિન્દી માં ને એવું બોલ
બધું મિક્સ કરે છે કઈ વાંધો નહી તારૅ પાર્ટનર બની જાય એટલે ઘણું
ના ભાઈ એ મોટી ઉંમર ના મેડમ છે એમ એ કરે છે
અરે ભાઈ એમ નહી આપડે ગમે એમને ગમે વાત કરવાનું કોક મળી જાય એટલે ધણું છે આપડે.
હા હા એટલે એમ જ ને અત્યારે તો છોકરા ભણાવવાના છે. મારે તો અકાઉન્ટ તારે દાડી તારે કેટલી મિનિટ બાકી હશે આમાં કેટલા કોલ થયા છેખબર.
હજી તો આમાં મારે દશક કોલ જ થાય મારા અંદર દસ દક. તેર ચૌદ પંદર કોલ છે.
તેર ચૌદ પંદર મો છે ને મારે આ. સાતમું આઠમું જ છે તો આ બીજા કોઈને આમાંથી કોલ કરતો આપડી પેલા આપડે પૂરા કરી લઈએ ને.
હમ.
પછી રાતે આ થઈ જાય પછી રાતે કરશું હવે.
હા. અરે વાત એવી મારે પાછું વોલીબોલ રમવાનું વોલીબોલ રમવા બહુ મોડું થઈ જાય પાછું
કેટલા આવે છે વોલીબોલ રમવામાં.
એટલે ઉમડી થઇ સાતક વાગે હોય જાય પછી ઠેઠ સાડા દશ અગિયાર વાગ્યે સુધી ટીપા રાખી. પછી પછી આવીને જમી કરીએ
ઓહ હો હો હો તો તો મોડું થઈ જાયનેં પાછું આપડે.
ઈ તો વાત છે. મારે એટલે એમાં જ ટાઈમ નથી આખો દી આમ વાડીએ હોય અને ન્યા તો જોઈ આવો આવજ બઉ આવાજ આવે ને ભેગું નથી થતું ન્યાં ઓલા રૂમ કુંભય ને તો અં ઘરની જે કે કુંભ હો તો અવાજ બવજ ના આવે હતો બાકી એમ તો ઉભું જ રહેવાનું બીજું કઈ કામ ન હોય. પણ આ રીતે ભેગું નથી થતું અને અયા પછી આજે આવી ને તો પાંચ છ વાગે આવું. આ ચોમાસ રજા હતી બીજા આઇના કામ બધા પતાવી. દીધા રાતે પછી આ વોલીબોલ માં મોડું થઈ જાય
રાતે. વોલીબોલ રમવામાં અત્યારે એવું હોય ને કે તમને ખબર ત્રણ બે ત્રણ ટીમ હોયને તારો વારો બે. ફોન હોય ત્યારે ફોન કરી લેવાય એમ.
મારે એવું લેટીનું છે મારે બેહવાનું કન્ટિન્યુ છ હાત આવે.
નેટ નેટી છે.
હ એટલે મારે ને એક નેટી રમ એવું નેટી અમારે ચાર જણા છે. બેંક ના બેંક ના બધા બધા પ્લેયર હોય ચાર ચાર પાંચ ટીમ થાય. એટલે ને અમે હ ચાર પાંચ જણા છીએ એટલે એક મેચ હું રમુ એક નેટ રમુ એક મેચ રમુ એમ કરતાં કરતાં બધી મેચ રમાઇ જાય.
અચ્છા તો તારે પ પોરો ખાવાનું વારો જ ન આવે એમ ને?
ખલી પાણી પીવામાય ઊભા ઊભા પાણી પી નોય ટાઇમ નથી મળતો.
હમ ગૌતમ ને કરીએ ગૌતમ મેસેજ કરીએ તો ફ્રી ન હોય ક્યાંક ક બહાર હોય. તો પછી એનું કોઈ ભેગું નથી એના ફોન કરીએ તો
અને તને ને ગૌતમ ને એટલે જ મે રાખે તમારા બે ના પાર્ટનર નું થઈ જાય ને વાંધો ન આવે. ને એ હમણાં નવરો નથી રાહુલ ને કીધું રાહુલ નવરો નથી થતો.
રાહુલ અમદાવાદ ગયો ભઇ?
ખબર ના ફોનમાં વાત નથી થઈ ઇન્ટરવ્યુ દેવા એક વાર જવાનું હતું વાત હતી એવી કંઇક.
હા તું રિઝલ્ટ લઈ આવું?
ના ના આજે જવાનું આજ કાલ નું પણ આ ટાઈમ નથી રહેતો રાહુલ ને કીધુ
તો જો હા રિઝલ્ટ લેવા જ ને તો કે છે તો અમારું રિઝલ્ટ લઈ લેજ મારું ને મિલન નુંને
આપતા હોય તો નઈ લેવ બાકી તો નહી હોય ને કઈ. ફોમ બોમ ભરીને ક્યાં નહીં આપે કદાચ તો. તો જોઈ લેવું આપતા હો તો આપી દેવું ઓલું કઈક જોયું ફોમ એટલે ઓલું ભરવાનું કીધું છે એલમની વાળું આને તે.
તો એ તો જેરોક્ષ આપવાની વાત અલગ પણ આ તો બીજાને રિઝલ્ટ જોતું હોય ને
હા
તો એક ફોરમ ભરવાનું આવે સ્ટુડન્ટ પ્રોટલ માંથી ફોર્મ આપે ને ઝેરોક્ષ કરાવી ને ફોર્મ ભરવાનું. એ તારું નામ મારું નામ લખવાનું એલમેન્ટ લખવાનું પછી પછી એમાં મારું આઈ કાર્ડ અને મારું ડ્રાઈવિંગ લાઈસન્સ ને તારું આઈ કાર્ડ જોડવાનું એમ. તો એ તને આપી દે એમ આ તું લઈ લેતો હોય ને પછી ખોટો ધકો નહી એમ.
હા એવું કઈ કરશું નેને જાય ત્યાં ત કઈએ તો.
હા તો કે જે ને એ મિની પોર્ટલ ન લોગીન કર કે નથી કર્યું હજી?
મે કઈ નથી કર્યું હું છે એમાં?
એલમીની પોર્ટલમાં એમ કે આપડે નોકરી કરીએ કે હું કરીએ એનો મીન્સ એચઓડી આવો ને ભંગાર વેબસાઈટ બનાવી વેબસાઈટ માં હું સે કાઈ ખબર જ નથી. પન તેમાં ઓફર લેટર નાખવાનો છે. હા એટલે મિની પોર્ટલ લગભગ નવી વેબસાઇટ છે એવું છે કંઇક.
નો હોય તો સુ કરવાનું?
એ તો વાત છે એટલે તો પોસવા હાતું કોલેજ જવું પડે એમ ઓફર લેટર ન હોય તો હું કરવાનું? એટલે નયા જઈ ડિટેલ ભરી પછી પાછું આપણે ઝેરોસ કરાવવા જવી પડે.
એ જેરોક્સ આપવાની પાછી ખાલી બતાવી દઈએ તો નથી હાલતું જેરોક્સ આપવાની ડેશબોર્ડ ની.
કઈ વાંધો ન મળી લેવું આ કોકને મેસેજ કરી દેવું નીકળ.
હા તો ત્યાં જા તો મને કે છે તો પછી મારું લઈ લેજે તો મારે ધક્કો નઈ એમ.
હા તો વાત છે આજ એવું કઈક કર્સુ હલને તો.
હા.
તો હું છે ટોપિક આપડો.
ટોપિક આ તમે જણાવો.
ગામમાં રહેવું કે શહેર માં રહેવું સારું છે?
હ જો એમાં મારો મુલદરો ક ગામમાં જ હો. શહેરમાં આમ છે ને ઘોઘાટ વધી જાય એટલું ને આમ ગાડીઓ ન ઘોંઘાટ કેવો પછી ખર્ચા તમારા વધી જાય. તમારે પછીક ફરવા જવું ઘડીએ આને તે એના કરતા તમે ગામડા માં રયો. ખર્ચા નહી હોત તમારે તમારે ઘર નું બધી વસ્તુ મળી રહી ગામડામાં એવું તો નથી ખ આવું બધું વસ્તુ મળતું જ હોય બધી વસ્તુ મળી તમારે જી જોઈ એ વસ્તુ મળી રહે. પછી બીજા પ્લસ પોઈન્ટ જાવ તો મારા ખોડો જવ તો વાડીયે ભાઈ જવાનું.
તમે પ્રકૃતિ સ્થળે જવુ હોય તો વાડીયે ભાઈ જવાનું તમે પ્રકૃતિ સ્થળ આવી જાય. તમે બીજે કઈ ફરવા જવાની જરૂરત જ નથી એમ ઓ તમે સિટીમાં રહેતા હોય તોલી ઘરમાં રહી રહીને થા કી ગયા છે એ ને આ કઈક બહાર જવું જોશે એ ને બોરિંગ થઈ ગયા છે એને પણ ગામડામાં એવું કઈ આવે જ ને બોહર થાય ને આ થાય ને તમે ઘેર હવાર ના હોય તો થાકી ને ત્યાં થઈલે રાત થાયને હુઈ જાવો તમે. આપડે શહેર કરતા ગામડું જ ગમે આપડે.
હાચી વાત છે આ મારે પણ થોડુંક અલગ કેસ માને એવું છે ગામડામાં ફેસલટી થોડુંક ઝીરો ઝીરો એટલે ઓછું એમ. કેમ કે ફેસિલટી મળી લે પણ એમાં લાઈટ હોય જાય કાયમ લાઈટ એ બધો મારે એ બધા પ્રશ્ન હે અને મારે એવું કે મારે આખો દિવસ છ વાગ્યા હુધ તે ગામડા રેવું મને પસંદ સે તે કરતા ગામરડુ છ હવાર ને હાંજે. છ વાગ્યા પછી સીટીમાં હું તો મે કે સિટીમાં રાતે લાઈટ બાઈટો હારી હોય. બધી ફેસિલટી અરડે ન તમે ગમે ત્યાં આંટા મારવા જવું હોય ને એટલે બધું ત્યાં જે વસ્ત તો તો બધી મળે.
એ એ
નવ વાગ્યા પછી સુઈ જવો હું આમ કડીકમાં બધા વેલા થતા હુંઈ જાય.
ના એવું નથી અમારા ગામમાં લાઈટ ને છે બધી સુવિધા બધું છે મિત્રોને બધા છે અમારે જો હું રાત્રે અગયાર વાગે નીકળું હોય તો એ નીકળે એ કેમ.
અમારે નીકળે પણ બધા કોઈ હોય જ નહી આજુબજુ એમ વાત છે આ તો મારા જ ન જોવા મળે સિટીમાં તો પછી ભાઈ મળશે હાંજે બધા મળી લે પછી એ બધું કઈ નહી.
હમ્મ અમારી સિટીમાં બસ ભાઈ બની ગામડામાં ને ગામડામાં ભાઈ બન હોય એટલે ગામડા વાળા નીકળી જાય એમ.
અમારે અહીંયા સીટી હું ના મળે પાંચ કિલો પર જવું જ થાય એટલે મારે જ્યાં નીકળું તે પાંચ કિલોમીટરમાં તો હુઈ યા. ગાડી લઈને કિક મારે તો
અમાને ગામમાંથી ભાવનગર હવે સિટીમાં હું
હા તમારે અહીંય થાય.
એટલે એની કરતા મને હવારે આખો દી ગામડે જ મજા આવે પછી હાંજ થાય ને એટલે પછી તે સીટી સાંભળે એ કામ કે જેવું છે.
તે સિટીમાં ઘર છે બીજું.
હા સિટીમાં જ મેન ઘર છે તે માલ બે ગામડેને સિટીમાં બે જગ્યા મકાન છે ને.
મકાન તો રેવાનું કે આમ કઈ ની.
મેન અત્યારે રેવાનું સિટીમાં તે.
અચ્છા તો ગામડે મકાન છે ઈ. હા તો ગામડે મકાન છે ઈ
ગામડે એમને બંધ અત્યારે હ વેકેશન વેકેશન હોય. ત્યારે જવાનું હોય ત્યારે સિટી કરતા તો અહીંયા ગામડે મકાનો હોય અહીંયા હોય જ
હમ્મ જેમ સ્વિમિંગ પુલ જેવું કઈ બનાવેલું છે વાડી એે.
ના ના બનાવું છું થોડાક સમયમાં કામ પછી કરવું છે તો બે વરસ જેવું થઇ જાય એવું લાગે છે.
અ હા.
ના એટલે તો મોટા બાપુ લેને કંઈક હવે ને એને અત્યારે હમણાં કઈ
અહિયોવ હા તો તો પછી ત્યાં આ કે લવાય ને ઈ ગોળી તો.
હા પેલા તો એવું જ મેં પેલા શીખવાનું શરૂ કરું એ ના પછી ટેલાય આવા. એની પેલા હાથ તો તો ખર તે આના આઈ તેન પછી મજા હમણાં એવુ હું મછરી લાયવો તો હાથે તૈયાર કરી હતી પછી થોડું ઘણુ હતું કે એક ઘોડા નું હતું એ બ્રિજરાજ નામ ના ઘોડાનું હતું. એના મોસ્ટ ઓફ બચ્ચાના પગમાં પાણી ભણતા અને હજુ કઈ પગમાં પાણી મળ ભણુંને એ પેલા વેચી દીધી છે. પોતે જ ભવિષ્યવાની આપણ ને કઈ કેવડાવે.
એવું છે.
દી લાઇવા હાઈટ માને ત્યારે એક ત્રી કે ચાલી એમ વહિ ગઈ એકાદ બે વરસ રાયખી બે વરસ ઉપર વહી ગય.
તો ડબલ ભાવ માં ગઈ ને
હમમ તો જે ઘોડા માંથી જ હજી બચ્ચુ ને રાયખી હોત ને તો ક્યાનું ક્યા તો એ બે ત્રણ ની ગણતરી હોત કાઢવાની મારવાડી હોય એટલે કાઠિયાવાડી ક્યાય વધારે ભાવ આવે.
એવું છે મેં તો એમ કાઠિયાવાડી નો ભાવ વધારે હોય.
ના ના કાઠિયાવાડી ની ડિમાન્ડ ઓછી મારવાડી ની તો બો ગજબ ની ડિમાન્ડ છે. આ તો હાવ ના નહીવત ભાવ છે. આ ભાવ કીધું ને કાઠીયાવાડી નો ભાવ છે બે ત્રણ લાખ. બાકી મારવાડી નો ભાવ કેટલો ખબર છે મારવાડીનો દસ, દસ, બાર, બાર
ઓહો એટલો બધો ખર્ચો કરવાનો એમ.
રેગ્યુલર ઘોડો હા રેગ્યુલર જે ટોપ મોસ્ટ ઘોડો આવે તેની ચાલી પચાની ઉપર ગણતરી રાખવાની.
હમમ.
કાઠીયાવાડી હાલમાં કરવામાં હો તો મોસ્ટ તો બધા પ્રોમોટ કરે છે વાંધો નથી આવતો.
મારવાડી મારવાડીમાં રેવાડ છે. શું આવે રેવાડ?
એમાં એવું હોય તમે ગમે પાડી હકો થી રેવાલચાર હોય ને તો એ સિંધી માં સિંધી જેવી એકે રેવલ ન આવે હા.
હમમ.
ઈ સાપચા ઈ ટાઈપ ની પાછળ ઓલા ખચ્ચર હોય ખચ્ચર જેવી આવે.
હમમ હમમ એ તો એમ કા વા કાઠિયા કાઠિયાવાડી અ કાઠિયાવાડી એક જ રેવા હારી હાલી હકે એમ.
એવું ન હો ટ્રેનર ઉપર ડિપેન્ડ કરે આ તમે કઈ રીતે ટ્રેન કરો છો.
હા.
એ દીપ રી તો મનાય જા રહા.
હમમ.
ખાલી ભણા નથી સુધારવા માં આખી જિંદગી વહી જાય. અને બગાડવું એટલે એક કલાક નું કામ છે બગાડવું.
હા એમાં શું ને વાર લાગે.
કે કામ કરેલું હોય ને વાંધો ના આવે બાકી નવા નવા ચહારા રાખેને અને ઘડીક માં નવી જોની કારણ થી ઘડીક માં બગડે.
અમે અમારે ગામમાં છે એમ બધા હાકે ને એટલે એમ અહે.
કેવો ગામે આવેટલે.
એકને એક નો હાકે એમ એક ઓલો હાકે એને ફાવી ગઈશ છે.
હમમ એટલે ઘોડા માં તો મજા ડઈ વાખે છે રેવાનું હોય એટલે વાંધો ન આવે હો.
હમમ. તારે કેટલા નંબર ઉપર છે આ લોગીન.
બીજા માં નંબર ઉપર
આ બીજો નબર છે, પેલા નંબરમાં પૂરા ને.
હવ એમાં પૂરું હજી મારા ક હા, હજી એક એક નંબર છે કદાચ.
હા, તો એઈ નંબર પછી મને આપજો. એમાં લોગિન નથી, કેમ? ટ્રાય કરો એમ આમાં તો ફોન નથી લાગતો.
હા એમાં આ પૂરું કરયે પછી એમાં કરીએ કઈક પેલા ધી એક એક પછી એક તે પણ ડોક્ટર હોય.
હાથ તો આ પૂરો કરી નાખીએ ને આ નંબરમાં પછી મારે પેલા બીજા નંબરમા અપ્રુવ આવી જાહે ગૂગલ ફોર્મ ભર દીધું. હ ઘેર જાવ ને એટલે એમાં ઓટીપી લઈને લોગીન કરી નાખું.
હ બસ એટલે વાંધો નહીં. એકાઈ આજ કામ શરૂ હોય ને ત્યાં કરી નાખવાનું, ત માઇન્ડ ખુલ હ.
હા, ટ્રાન્ઝેકશન ઓ ગ્રુપમાં કીધું તો ખરું કાલથી ખુલે છે. એમાં શું કરવાનું ટાસ્ક માં?
ટ્રાન્સ્ક્રિપ્શન કરવાનું કંઈક આવે છે, એમાં એમાં તમને ટાઈપ જે આપણે બોઈલા હોય ને, વોઈસ કટ થઈ જાય દસ-દસ સેકન્ડમાં. પછી એ આપડે લખવાનું બધું. હ, કેટલું ઓલું બધુ હોય એને. રી કરવાનું બિટેલ આપને.
હા, આ અનિસ્ટોલ કરી જેવી નથી એમ ને?
ના, એવું ના. એમાં મેન પાચ ટાઈમ બેઝ ઉપર હોય, અત્યારે ચાલે છે. પાછું નક્કી નતો હોય કેટલા ફ્રોડ, એવું કઈ રીતે ને? બધું હલકું જ હોય. તો એ પ્રોજેક્ટ આવે જાય, ફ્રીન્સિંગ જે કામ કર નવા પ્રોજેક્ટ આવે આપણે આવે જ. બધી અલગ-અલગ લેંગ્વેજ માતું હોય અત્યારે.
હા, અત્યારે ગુજરાતી છે. પેલા મને સિંધી હતું, પછી
બે-ત્રણ મહિને, પાંચ મહિને પ્રમાણે આવે.
હમ, હમ.
બાર મિનિટ તેર.
હા, તો કટ કરીએ. બીજું કંઈ હોય તો કેજો આવું.